આવે છે.
હા, શું કરે?
બાર જો, શાંતિથી હુંતો ભાઈ. તમે કોણ, તમે
શું પેલું ઘર ન શું છે?
ઘરનું કઈ નથી ભાઈ ઘરમાં મારા ઘરમાં બે બેડ છે બે બે રૂમમાં બે ચાર લાઈટ છે બે રૂમમાં ચાર ચાર લાઈટ છે હોલમાં છ લાાઈટ છે એક સોફો છે એલ ટાઈલ્સ છે બ્લેક કલરની. ટીવી એ છે એના ઉપર.
મારા ઘરમાં જો મારા ઘરમાં મસ્ત ટીવી છે બેડરૂમ સોફા છે મસ્ત એવું વિચાર્યું છે પ્લાન ડ્રોઈંગ રૂમમાં સ્વિમિંગ પુલને એવું રાખવાનું.
ઘરમાં કોઈ દી સ્વિમિંગ પુલ નો હોય. ઘરમાં કોઈ દી સ્વિમિંગ પુલ નો હોય. બાય ચુસી રાખી શકાય ચકુસી એવ રખાયમ પુલ ન રાય
મારે બેડરૂમમાં જો મસ્ત કપબોર્ડ ને એવું કપબોર્ડ છે સ્ટડી ટેબલ છે બે એક બેડરૂમમાં ઈ રાખવાનું છે અને એક બેડરૂમમાં આપડે થિયટર વાળો રૂમ. બનાવાનું છે જેમાં જોતા જોતા થિયટર જોતા સુઈ જાય એ રીતના ટ કરવાનું છે કિમાં મસ્ત મોડીઈ કરવાનું
ભાઈ એ મારા ઘરમાં જઈને બધા રૂમમાં એસી હોવું જરૂરી સે. ટોયલેટમાં જાવાનું તોય એસી. કામકાજ કરતી વખતે ફલ કામ આપે ત્યારે ગરમી વધારે થાય કેને એટલે એસી કામની વસ્તુ સે. પછી એક મારે બાર જોશે કેમ કે મને થોડોક પીવાનો શોખ છે ને સો ને કલેક્ટ કરવાનું ગમે એવું વસ્તુ, પછી ઘરમાં પાર્કિંગ એવું એક નંબર રાખ વાનોને કે એમાં ગાડીયું આમ મસ્ત રેય બધી, દસ પંદર તો ફોર વ્હીલ તો હમાઈ જ જવી જોઈ. પચીસ જેવી બાઈકો હમાઈ જાવી જોઈ. મને બાઈક નું ને ગાડી નું ફૂલ શોખ. એક કેવલા કેુ ડિટેલિંગ સ્ટુડિયો ખોલ નાખો. સઈડમાં
મારે કિચને એક મસ્ત રાખવાનું છે, કિચન ટોપ ક્લાસ જીમની મુકાવાની છે. ન એવું
તારી પત્ની ને હારું પડે એટલે
આર્કિટેક્ચર હારો ગોતવો પડશે હો ભાઈ
આર્કિટેકચર આર્કિટેકચર આપડા ઘણા મિત્રો છે એટલે આપણને કઈ વાંધો આવે એમ નથી.
આપડા બજેટમાં પાછી થઈ જાવું જોઈ. આપડા બજેટ માં થઈ જાવું જોઈ.
થઈ જાય થઇ જાય ભાઈ ટેન્શન નઈ લેવાનું ખોટું.
બરાબર, ને બોવ એટલું બધું વાઇફાઈ નહી પણ આ નોર્મલી જોઈ એટલી જરૂરિયાત પ્રમાણે વસ્તુનું જોઈએ એ રીતના કરવાનું છે. મારું જો ત્રણ બેડરૂમ રાખવાનું છે. એક હોલ મોટો આવશે એક કિચન આવશે ટોયલેટ બાથરૂમ બે રૂમમાં આવશે ને એક કોમન આવશે એ રીતનું કરવાનું છે.
આપડે તો પાંચ રૂમ બે ગેટ તે પોતાના રૂમ
હા, એક ગેસ્ટ રૂમ તો મારે આવશે.
મારે બે ગેસ્ટ રૂમ આવશે. મિત્રો વધારે રયા કે નહીં એટલે થોડું વધારે આવવા જવાનું. કાર બદલ રહે નાઇટ આઉટ કરવાની હોય કે એટલે પછી બધા એક એક રૂમમાં હોય છે.
મારે એક એવો હોલ તો બનાવ છે, એટલે રૂમમાં ગેસ્ટ રમ એક ડીજે પાર્ટી સેટઅવું બે પાર્ટીને બધું એ રીતના સેટઅપ કરવું છે.
પછી આમ સાઈડમાં વધારે પડેતી જગ્યાને તો આપડે એક તબેલો કરવાનો છે.
એ વાત પછી એક સ્વિમિંગ પુલ નું તો વિચાર બન જ છે. એક સ્વિમિંગ પુલ છે.
પછી એક કૂવો રાખવાનું. કુવામાં ન વત સ્વિમિંગ પુલ ને અમર કુવો જો દાયઓ રાખવાની ગાયું રાખશું, બેહો રાખશું અબત ઘોડા રાખશું.
હા, એ વાત બરોબર તારી.
ઘરમાંની ઘરમાં પછી સેફ્ટ એટું તેની સારું
ક્રિકેટ બોક્સ, ક્રિકેટ કોર્ટ રાખવું ટેનિસ કોર્ટ અને ક્રિકેટ બોક્સ
સ્નુકર પુલ મારા રૂમમાં સ્નુકર પુલ
બરાબર.
હમ નુકરપુલ હોય એટલે રમવાની મજા દેવા કરે ઘર બાર પૈસા દેવાના નઈ ઘર માં ર મોંઘુ આવે વાંધો
જગ્યા બો રોક્ષ જગ્યા બો રોક્ષશે.
ભલે રોકે આપડી પ ઘર દેવડું છે.
લાથ તો મોટો થમાં મારો વિચાર છે, એક ગ્રાઉન્ડ ફ્લોરમાં બે રૂમ અને ઉપર બે રૂમ અને એની ઉપર ગેસ્ટ રૂમ.
બેઝમેન્ટમાંતા રૂમ
બેઝમેન્ટમાં પાર્કિંગ અને તો શું આવે
નહી મારે તો બેઝમેન્ટમાં એક રૂમ એની નીચે બેઝમેન્ટમાં પાર્કિંગ ગ્રાઉન્ ફ્લોર્કંગ બેમે પ્કિંગ એનીચ એક રૂમ બે રૂમ આખા ઘરમાંટ
અરુંરા
પેલા માળે રવાનું ગ્રાઉન્ડ આખું પાર્કિંગનેવું બધું ગાર્ડનવ
કોસ્ટિંગ કઢાવ છે ને કોસ્ટિંગ કેટલું આવે
પેલા મળે રહેવાનું પેલા મળે એક રૂમ બીજા માળે એક રૂમ ત્રીજા માળે થિયેટર
બહ લાંબુ ન કરાયેલા બઉ વધી જાય થોડું ઓકોડ લાગે ન સારો લાગે
મારે હાલે ગાડીઓ જેટલી છે ગાડીઓને તો રાખવાની ને
પુિ તો આવજ આનું કેટલુંક થાય
પાંચ કરોડ
બધું બજેટ
અડી
બધાું ઇન્ટીરિયર ને એ બધું કેટલું હાય
પાંચ કરોડમાં પૂરરો
ની જગ્યા પ્લોટ કેવું કેવડું કે, આવે પ્લોટ.
ગોધરા ગામમાં છે.
ઓહ! ઓહ.
બોલો બીજું, નવું પ્લાન.
આપણને ઈટાલિયન માર્બલ વાપરવાનો છે. એમાં અમુક અમુક જગ્યાએ એવું લાગે તો અમુક જગ્યાએ મેક્સિકન વાપરશું.
એ બધું તો ઠીક. બધું સામાન કઈ રીતના ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન. એ બધું ક્યાંથી લાવાના?
બધા રૂમમાં એક-એક ટીવી. બધા રૂમમાં એક-એક નાનું નાનું ફ્રીજ. બિયાર બિયરની બોટલ પડી એટલે હાલે. ઠંડા પેણાની બોટલ પડી એટલે આલે. ખાવા પીવાનું થોડું પડું રહે. પછી બધા રૂમમાં કોમન એસી સેન્ટ્રલ.
પછી આગળ એક ગાર્ડન લગાવવું છે. ગાર્ડન ટાઈપ.
ગાર્ડન છે જ ને અહીંયા. તબેલો ડાયરેક્ટ, એના પોતળા ની સ્મેલ. દેશી. દેશી દેશી ક્યાં? છોરી હે એવું બધું આપે ગીતીત વગાડવાના. સીધું મુસેળા બસો પંચાનવે, ચાલુ દરેક નોન સ્ટોપ. પછી બીજું કઈ તમારી? રિક્વાયરમેન્ટન્ટ.
બીજું કઈ નવવી માં?
બસ, જો આપડી પાહે છે ને બહુ બધી ગાડી છે.
સોલાત બોલાદ નો ઓર્ડર આપ. મોટા સોલાર પેનલ જોવે વધારે.
આપશો આપડી ફોર્સે છે નાઈન વન વન કરારા એક ફોર્ચુનર છે. ત્રણ તો ફોર્ચુનર છે. બે સ્કોર્પિયો છે. બે લેન્ડ કુઝર છે. પછી બે લેન્ ક્રુઝરાડો
બસ.
બે છે કેડીલેક છે. પ એક મ છે. એક ના સેવ ફની મ છે. એકો ચાર્જર છે. એક ના ના સેવની ચાર્જર છે. પછી એક ઓલી કઈ ઓલીલ્. સિરીઝ ટુ છે. એટલું છે કલેક્શન બાઇકમાં ઘણી છે. અલી ડેટ સેવન ફિફ્ટી બી એમડબલ્યુ જે એસ.
હમ બાજુ માં
બાઈક આપડે પેલી ડેવિડ પુત્ર
જો ભાઈ બાઈકમાં એવું છે, આપડી હડેવન સેવન ફિફ્ટી છે, બી એમ ડબલુ જેસ બારસો પચાસ પછી બી એમ બલુ એસ થાઉઝન્ડ આર આર પછી બ કાવાસાકી નિજા એચ ટુ કાવાસાકી ઝડ એક્સ ટેન આર
એની પ્રોપટી કેટલાની થાય સે બધી ગાડીઓ લય થઈ
ખરચો જો બો વધારે બતાવતો ટેક્સ દેખાડવો મળ સે
ટેક્સ ટેક્સમાં તો વાંધો નહી આ તો જે પ્લાનિંગ છે ને
ગાડી હારી હોવી જોઈએ બસ ગાડી બંગલો મસ્ત
હ જો ટોયલેટ આપણેે છે, ને આપણે ટોલેટ છે, ને મસ્ત બનાવાનું છે, એસી બેસી વાળું મસ્ત ઠંડીમાં ગરમી ગરમ થવું જોઈએ, ગરમીમાં ઠંડુ રહેવું જોઈએ
એન ક્રુઝર કેટલા ની આવે એન ક્રુઝર કેટલા ની આવે
ચાર પાંચ
બરાબર અને તો સેફ્ટી વાળી ગાડી લેવી છે અને એ પછી એની મસ્ત બેઝમેન્ટ પાર્કિંગ લખવાનું
હા.
માત્ર વીસ હજાર. ટીકડે ટીક. ઊભી રહે તો કાંઈ આપણી જવાબદારી
વધારે થાય.
વીસ હજારમાં હુ સે ભાઈ, વીસ હજારમાં એટલું જ આવે માલિક.
ગાડી રાખવી હોય તો સારી જ રાખ ખું ને.
તો લઈ લો રોલ્સ રોયલસ, સિરીઝ ફેન્ટો, સિરીઝ ટુ, ફેન્ટમ સિરીઝ ટુ. કોસ્ટ ઘણી સિરીઝ આવે એમાં. મર્સીડિઝ માંએ બેક
સારું ચાલ.
હારું હાલો.